હેલો ભાઈ કેમ છો?
જય શ્રી ક્રષ્ણભાઈ તમે કેમ છો?
એકદમ મજામાં અમે તો પણ બસ અમને મતલબ આમાં વેકેશન ચાલી રહ્યું છે તો મુવી જોવાનો પ્લાન બનાવીએ એવું વિચારી રહ્યો હતો મેં કારણ કે આજકાલમાં તો તમને ખબર જ છે કે ખુબ જ વધારે એવો મુવીનો ક્રેઝ ચાલી રહ્યો છે અને જે મતલબમાં અમને નવી બધી મુવી આવી રહી છે તો એમાં ખુબ જ વધારે મજા પણ આવે છે કારણ કે હમણાં તો આપણે જ્યારે મુવી જોવા ગયેલા જતા હતાં તો ત્યારે તો ખુબ જ સારી રીત એવી મુવી જોવાડતા હતા પરંતુ હમણાં તો થિયેટરમાં ખુબ જ વધારે આઈમેક્સમાં અને થ્રીડીમાં એવું બધું મુવી જોવા મોકો મળે છે અને ખુબ જ વધારે મજા આવે છે એ થ્રીડીમાં જોવાની અને જો આઈમેક્સમાં જોવા ગયા હોય તો ખુબ જ વધારે એ મજા પણ આવે છે અને મતલબ હમણાં જ હું જ્યારે ગયેલો હતો ફ્રેન્ડ લોકો સાથે તો ત્યારે અમે આઇમેક્સમાં મુવી જોવા ગયેલા હતાં તો ત્યારે શું શું હોય કે આજુબાજુ આખું મતલબમાં મુવીનું બહુ મોટું બનાવેલું હોય જે પડદો તો બસ એ આખું એકદમ દેખાડે આ આખી ફીલ ઉપર અને આઈમેક્સ કેમેરામાં જો શૂટ કરવું પડે આ મેક્સમાં જો આપણે દેખાડવું હોય તો પછી ખુબ જ એવું સારું લાગે અને ખુબ જ વધારે એવું એચડીમાં બધું દેખાય અને સામે જ આપણા થઈ રહ્યું હોય એવું લાગે તો ખુબ જ વધારે જોવાની મજા પણ આવે તો જેથી કરીને આપણે આઈમેક્સમાં જોવા જઈએ અને થ્રીડી માં તો તમને ખબર જ છે કે એકદમ મતલબ બહાર જોવું બધું નીકળી આવતું હોય તો ખુબ જ વધારે મજા આવે કારણ કે થ્રીડી માં જયારે અમે જોવા ગયેલા હતા તો થ્રીડીમાં જયારે બનાવેલું હતું ને મવી તો એકદમ મતલબ અમારી નજીક જ બધુંઠોટું હોય આખું બહાર નીકળી આવે અને જયારે પણ બધું મારે ને એવું બધું કરે તો અંદરથી બહાર નીકળી આવે એવું બધું દેખાય થ તો તે જોઈને ખુબ જ વ મજા આવે છે
હા ભાઈ એ વાત સાચી છે કારણ કે ટ્રીડીમાં જે જોવાની મજા છે એ અલગ જ છે કારણ કે એ ઘણા બધા પ્રકારના જે ફીચર હોય છે જે થ્રીડીએમમાં આપણે જોઈએ તો તેનું એનિમેશન અને આપણે આ સમમે અલગ દ્રશ્ય આવી જાય છે મેં પણ એકવાર મારા જે પ્રવાસ માટે અ કેમ્પમાં ગયેલા હતા અને ત્યાંનો અમને ઘણા બધા પ્રકાર ન ચિત્ર અને ઘણા બધા પ્રકારના વિડીયો અમને બતાવ્યા હતા અને પેલું ચશ્મા પેલા જે પે આઈ કોન્ટેક આપે છે તે આપણને પહેરાવે છે તમને આડીમાં આપ સમયવું લાગે છે કારણ કે બધું એમના જે બધી એટ બધી આગળ વધી રહી છે એટલે આપણનેું બધું જોવા મળી જાય છે બાકી તો આપે વેકેશન ચાલી છે મ પણ સ પછી પ્રકારની મુવી છે નવી નવી આવે છે અને કાર્ટૂ છે સીરયલ જોવાને મને ખુબ ગમે છે કારણ કે વેદાશમાં હું એમ તો વધારે તો ઘણા બધા પ્રકારના કોર્સ એવું કરું છું પરંતુ એમની સાથેમ મનોરંજન માટે હું આવું મવી સીરિયલ જો ખબ જરૂરી છે કારણ કે તમને પણ ખબર હશે કે સ્ટડી અને સ્ટમાં આપણે લાગી રશું તો પછી પછી આપણે મગજ માથું પણ દુખશે અને આપણે કોઈ પણ કામ કામ નહી લાગશે એમ એટલે મારે માનું છ છે કે ઘણા બધા લોકો એવું વિચારે છે આખો સ્ટ કે કરે છે અને સ્ટ પર વધારે ધ્યાન આપે છે બબ એ લોકો જે એ માન્ડ આવું પણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે શરીરમાં શરીર આખો આખો જીવન છે જ પરંતુ જે થોડું ગણ આપણે બે ત્રણ કલાક આપડે આવું આરામ કરીએ મનોરંજન કો માટે ફિલ્મ જોઈએ તો આપણા શરીર માટે સારું છે કારણ કે સ્ટડી તો આપણે કરવાની જ છે પરંતુ હવે સ્ટડી સાથે થોડું ઘણું મનોરંજન આપડે કરશું તો સ્ટડીમાં પણ થોડું ઘણું મન લાગશે એટલે મારે તો એજ કેવું છે ઘણા બધા લોકો એવું કરે છે એટલે કે ઘણા બધા લોકો એ ઘણી બધી પ્રકારની જેમ મવી છે સ હશે તે જોવી જોઈએ કારણ કે ઘણી બધી એવી મોટિવેશનલ વાળી મુવી પણ છે તે ઘણા બધા ઈ પણ છે મા ઘરે પણ ઘણા બધા લોકોને મવી જોવાનો ખુબ શોખ છે કારણ કે મારા ઘરે એ એમ એસ ધોની જારે મવી આવેલી હતી ત્યારે મારા ઘરના લોકો સાથે અમે જોવા બેસેલો હતો અને ઘ બધા લોકો એ ઘણા બરા જે ફેમિલી મેમ્બર હતા તેમને આ મુવી ખુબ ગમેલી હતી કારણ કે એમાં આખા જે ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોની હતા િ અને કેવી રીતે લોકોટલા મહાન ક્રિકેટર બન્યા તે બ એટલે બતાવ્યું હતું એટલે કે બધી પ્રકારની જોવી જોઈએ અને ક્યાંથી બધા લોકો ક્યાંથી ક્યાં એ માટે એ પણ બતાવે છે કારણ કે આજે હમણાં તમે જાણો જ છો જે સ્પાઈડર બેનની મુવી આવવાની છે માયરોલ સ્ટુડિયોની કારણ કે બહાર ના જે મુવી હોય છે તે પણ તમને સ એ બ આવે છે અને બું એ બ આવે જે બધ ડિરેક્ટર હોય છે ખબની સ્ટો અલગ ર મા ખબ આગળ છે કારણ કે ઘણા બધા લોકોને પસંદ છે અને ઇન્ડિયામાં ખબ પ્રચલિત અને બીજું તમને ખબર જ હશે કે જે હમણાં જે મની હની મુવી આવે છે સિરીઝ આવે છે ખરા તે સિરીઝ જોવાની મને ખૂબ ગમે છે કારણ કે હમણાં જ મેં થોડી વાર તો મારા જે ફોન કરવા પેલા જ કે મેં વિચાર કર્યો કે મની હું ડાઉલોટ કરું કારણ કે મે બેસી પ કાઢે છે ત્રીજી સિઝન જોવાની પણ મજા આવશે એવું લાગી રહ્યું છે કાર જે બહ પહેલાની મુવી એ સિરી છે પરંતુ હમણા જોવાની મજા અલગ જ છે એટલે કે એ લોકો કેવી રીતે ચોરી કરે છે કેવી રીતે આખું ગોલ્ડ સીઝન્રીમાં કેવી ગોલ લોકો ચોરી કરે છે તે પણ લોકો સારી રીતેમ ખુબ સારી રીતે ચોરી કરે છે અને આખા પોલીસને ઉજાવ છે અને ખૂબ જે પ્રોફેસર જે નામના વ્યક્તિ છે તે આખી આખું એણે જ આખી ર સ્ટોરી છે કારણ કે એને કેવી રીતે પ્લાન કર કેવી રીતે ચોરી કરવી જોઈએ બધું આખું પ્લાન એમના જે બધા લોકો આ કામ કરે છે તે લોકોને સમજું છે એટલે આવી બધી પ્રકારની મૂવી જોવી જોઈએ અને ઘણી બધી પ્રકારની સિરિયલ પણ હોય છે તે પણ જોયું જોઈએ બાકી તમને ખબર છે કે આપણા જે દેશના એવી સીરિયલ છે ત માટેસમાં બધા લોકો ખુબ જોય છે અને ખુબ બધાને ગમે તમે જોઉ છો ત્યારે મેડશ
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને મારે પણ એવું જ કેવું હતું કે મતલબ આપડે જે હોલવુડ મુવીને એવું બધું જોઈએ છે તો તેમાં ખુબ જ એવું સારી રીતના બધું કરવામાં આવે છે કારણ કે ખૂબ જ સારી સારી એવી બધી મુવી પણ બનાવવામાં આવી સ. તેમાંની મને મારુલ સ્ટુડિયોની એવેન્જર્સ એની ગેમ મને ઇન્ફિનિટી ઓર ખુબ જ વધારે એવી ગમે છે કારણ કે એમાં ખુબ જ સારી રીતને એવું બતાવામાં આવ આવે છે. અને તેમાં તમને ખબર જ છે કે એટલું ભારે બધા વીએ ફેકસ નવા યુઝ કરવામાં આવે કે મતલબ લાગે કે મતલબ આ એટલુ એટલું એકદમ એમ ખબર જ ના પડે કે ભઈ એટલી બધી સારી મુવી છે. આપણને એમ કે કેટલું બધું મતલબ ગ્રીન સ્ક્રીન પર જ બધું ઉતારવામાં આવે છે. પરંતુ ત્યારે વીએફેકસ એટલા ભારે સારે લગાવવામાં આવે કે આપણને ખબર પણ ના પડે કે આ બધું મતલબ આ ખોટું છે. મતલબમાં આ બધું વીએફેકસ જ બધું એડ કરેલું સે. તો ખુબ જ સારું એવું લાગે છે અને તેમની મૂવી ખુબ જ બધે વર્લ્ડ વાઈડમાં જોવા વામાં આવે છે એટલે બધે જ મતલબ સારી રીતના પૈસા પણ કમાવે છે. અને મને પણ ખુબ જ વધારે એવી ગમે છે. તેમની જે એવેન્જર્સ એન્ડ ગેમ છે અને ખુબ જ એવી મજા પણ આવે સે છે અને સાથે સાથે મેં મતલબ આ બોલીવુડની મુવી પણ ખુબ જ વધારે જોઈ રહ્યો છું અને બોલીવુડની મુવી એમાં મને આમીરખાન ની મૂવી ખુબ જ વધારે એવી ગમે છે. કારણ કે તમને ખબર છે કે આમીરખાન ખુબ જ સારી રીતના એવું મુવી બનાવે છે અને તેમની જે સ્ક્રિપ સિલેક્શન સે એ ખુબ જ સારું સે અને સ્કિપ્ટ સિલેક્શનમાં તમને ખબર સે કે તેઓ હંમેશા મતલબમાં ગમે તે મુવી ના બનાવતા તેઓ એકદમ મતલબ અંદરથી એમ ઓલ ટાઈમ બધાને ગમે તેવી ટાઈપ મૂવી બનાવે છે. જેમકે તેમને મુવી કહું તો થ્રી ઇડિયટ્સ પછી સિક્રેટ સુપરસ્ટાર, દંગલ, પછી મતલબમાં પી કે થઈ ગઈ એ બધી કેટલી બધી મુવી તમે જોઈ હશે તો મતલબમાં એકવાર હોવી જોઈએ તો પણ આપણને વારંવાર જોવાનું મન થયા કરે અને ખુબ જ વધારે એવું મતલપ મજા આવે તે ટાઈપ મુવી બનાવામાં આવે છે. અને મસ્ત શીખ પણ આપી જાય છે. અને મોટિવેશન વાળી પણ મુવી કહેવામાં આવે છે. અને તમને વાત કરું તો થ્રી ઈડિયટસ મુવીમાં તેમને ખુબ જ સારી રીતના એવું પ્રેઝન્ટેશન કર્યું છે. અને તેમણા તેમાં એવું બતાવવામાં આવ્યું છે કે આપણે મતલબ ખાલી ભણ ભણ્યા કરીએ તે વસ્તુ સારું નથી અને ખાલી રટ્ટા મારવા થી જ આપણે આગાડી વધીશું તો તે સારું નથ તોય આપણે તે ફિલ્ડમાં આગડી વધવું જોઈએ કે જે ફિલ્ડમાં આપણને વધારે મતલબ ઇન્ટરેસ્ટ આવતો હો જે ફિલ્ડમાં આપણને ખૂબ જ વધારે એવું ગમતું હોય તો તે ફિલ્ડમાં આપણે આગળ વધીશું ને તો આપણને કામ કામ જેવું ન લાગશે પરંતુ મજા આવશે તે કામ કરવાની, તો જેથી કરીને ટીએ ને એન્યરિંગમાં ખુબ જ વ ધારે એવો શોખ હતો મશીનથી ખુબ જ એવો લગાવ હતો તેમને, તો તેમણે એન્જિનિયરિંગ કરી અને તેઓ ખુબ જ જ વધારે આગળી વધ્યા તેમાં તો મારે પણ એવું જ કેવું છે કે આપડે પણ એવું જ કરવું જોઈએ, અને એકદમ જે આપણને વધારે ગમતું હોય તો તેમાં જ આપણે આગળી વધુ જોએ, તો જેથી કરીને આપણને કામ કામ જેવું ની લાગશે અને આપને આખો દિવસ કામ કરવાની ખુબ જ વધારે એવી મજા પણ આવશે, તો જેથી કરીને મેં તો એવું જ વિચારી રહ્યો છું, કે જેમાં પણ મને મન લાગે તેમજ મેં આગાડી વધાવા અને બીજા બધાને પણ તે મુવી જોવા કેવાય જેથી કરીને તે લોકનું પણ માઈન્ડ સેટ ચેન્જ થાય અ અને મતલબમાં એક બીજી મુવી પણ છે, જેમ કે એમ એસ ધોની કરીને પણ એક મુવી સે, તો તે મુવીમાં પણ મને ખુબ જ વધારે એવું ગમ્યું કેમ કે તે તેમાં રિયલ સ્ટોરી બતાવવામાં આવી સે અને આપણને એવું મતલબમાં બટામાં આવ્યું છે કે, જે મતલબમાં નાના ઘરના લોકો હોય જે લોકો પણ એટલા બધા ઉ ઊંચા માણસ બની શકે, કારણ કે તમને ખબર છે કે જે એમ એસ ધોની હતા તો તે ખુબ જ નાના ઘરથી આવતા હતા, અને તેમના પ પપ્પા પણ એટલું બધું કે સારી નોકરી ન કરતા હતા ખાલી મતલબમાં ટ્રે ગાર્ડનમાં પાણી આપવાનું ને એવી જ નોકરી કરતા હતા, તો પસી ત્યાંથી જ લઈને તે લોકો તે મતલબ કેટલા ઊંચા હમણાં બની ગયા સે, કેટલા કરોડો રૂપિયા પણ કમાવે છે, અને કેટલા સારા ક્રિકેટર પણ સે. તો જેથી કરીને જો આપણા અંદર કોઈ પેશન હોય તો તેને ફોલો કરીને આપણે જો એટલા ઉપર પહો ચી જઈ શકીએ સીએ, જો આપણે તેને સારી રીતના કરીએ અને તેના ઉપર લાગી જ રહી એ કામ કર્યા જ કરીએ તો તો જેથી કરીને એવી બધી મુવી જોવાથી આપણને ખૂબ જ વધારે એવું મોટીવેશન મલતું હોય સે, અને બીજી બધી મુવી પણ આવે છે જેમ કે કેટલીક બધી મુવી એનિમલ ટાઈપની બધી મુવી આવે તો તેમાં માં બધું કેટલુંક બધું ખરાબ ખરાબ બધું બતાવામાં આવે તો તેવી મુવી આપડે અવોઈડ કરવું જોઈએ. એ મુવી મતલબ એક ટાઈમ વન ટાઈમ વોચ હોય તો ચાલે પરંતુ આપણે બધા નાના છોકરાઓને અને એ લોકને શીખવાડશું જેમ કે એટીન પ્લસ નથી થયા તો તે લોકના દિમાગમાં બધું તેવું ચાલશે કે આપડે પણ એવું જ કર વું જોઈએ, કારણ કે આપણેે તો મોટા લોકો સે એટલે આપણને ખબર સે કે આ મતલબ ખોટું વસ્તુ સે ને આ ખાલી મુવી જોવા ટાઈપ જ છે ખાલી જોવાલાયક જ છે, બસ મતલબ એના જેવું કઈ કરવા જેવું નથી. તો આપણને ખબર છે પરંતુ જે મતલબમાં જે નાના લોકો છે જ નાના છોકરાઓ છે તો તે લોક એથી બોજ વધારે ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય છે, અને તેઓને એવું લાગે કે ભાઈ એના જેવું કરશું આપણે પણ ખૂ કુલ લાગીશું. હું ખુબ જ સારા લાગીશું તો એવું કરીને તે લોકો તેથી વધારે ઇન્ફલુઅન્સ થાયને તે લોકો ટીવી મુવી જોઈને પછી વધારે પેલા થઈ જાય છે એથી કરીને એ મૂવી આપણે નાના છોકરાઓ અંદર નથી જ દેખાડવી જોઈએ. તમારે શું કેવું છે આ બાબત ઉપર?
હા ભાઈ તમારી વાત સાચી છે, એટલે ઘણી બધી પ્રકારના એ બધી મુવી આવે છે તે લોકો જોવા જોઈએ. હમ્મ. કારણ કે એ લોકોના મગજમાં પણ બધું બેસી જાય છે, અને એ લોકો આવ બધું કૃત્ય કરે છે એટલે કે ઘણી બધી પ્રકારને એ મુવી બહાર પાડવામાં આવે છે પરંતુ ગમણાંના યુવા પેઢી વાળા જે બાળકો હોય છે. એ લોકો આવી બધી મૂવી જોવાનો ખૂબ શોખ થઈ જાય કારણ કે બધા લોકોની માનસિક શક્તિ એટલે કે બરાબર ની ને ગમે તો પ્રકાર ન કૃત્ય કરી નાખે છે અને એ લોકોવી જોઈ પછી એ લોકો એવું જ કરવાન છે અને એ લોકો હવે કોઈ પણ કામ કરવા ડરે ડરતા પણ નથી ને રી કરી નાખે છે અને હમણા તો સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રકાર બધો સોશિયલ મીડિયા પર આવા પણ છે કે આવા બધા પ્રકારનો કેસ થયો એ બધો પ્રકાર થાય પણ છે. એટલે કે ઘણા બધા લોકો યોગ્ય કે પછી આવી સારી એવી જોએ જોએ તમે જે કીધું કે આવી બધી જો મગજ પર અસર પડે છે, અને ગમે તે પ્રકારનો પગલો એ લોકો ઉઠાવી લે છે, અને પછી આગળ એ લોકોને ખુબ ગંભીર પરિસ્થિતિ આવી જાય છે, એટલે મારે તો એજ કેવું છે કે આપણા દેશમાં ઘણા બધા પ્રકારની સારી મુવી પણ બહાર પાડવામાં આવે છે, મોટિવેશન વાળ તે જોવી જોઈએ અને એનાથી જ આપણે ફોલો થવું જોઈએ. સારું ભાઈ મળે પાછા વા ઘણી બધી પ્રકારની મૂવી આવશે તેના વિશે પાછા વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ આપણે પાછા આ બાબત ઉપર આપે પછી પાછા સારી રીતના વાતચીત કરીશું.
ભાઈ.